હલો હા કેમ છે તને?
મજામાં તમને મારી અવાજ આવે છે.
તમને હા આવે છે અમારી અવાજ આવે છે તમને
હા આવે છે
હ તમારા પાસે ટાઈમ છે
હા છે ને મારી પાસે ટાઇમ
અને આજે તમને મે કેવા માંગુ છું લોકતર માર્કેટ ના વિશે તમને કેવા માંગુ છું હલો
હા
મે આજે તમને લોકલ માર્કેટ માટે તમને કઈક કેવા માંગુ છું લો લોકલ માર્કેટ સ્થાંતનિક બજાર એ આપણી આસપાસના વિસ્તારમાં આવેલી દુકાનો અને શાકભાજી જે ચીજ વસ્તુઓના મેળાઓનું કેન્દ્ર છે સ્થાનિક બજારોમાંથી ખરીદી કરવાથી આપણને ઘરની ઉત્તમ અને ઉપયોગ ની વસ્તુ મળે છે ગુજરાતીમાં ખરીદી અને લોકલ માર્કેટની વિશેની માહિતી મેં તમને કેવા માંગુ છું તાજી વસ્તુઓ જેમ કે તાજી વસ્તુઓ લોકલ માર્કેટ માંથી ખરીદી કરવાનો સૌથી મોટો ફાયદો છે ત્યાં શાકભાજી અને ફળો એકદમ તાજા મળી જાય અને ભાવ તાલ આ બજારોમાં ગ્રાહકોને દુકાનદારો સાથે ભાવ તાલ કરવાની પૂરી તક મળે છે જેથી સારી વસ્તુઓ બાજુપી ભાવે ખરીદી શકાય છે આથી જ ફાયદો લોકલ દુકાનદારો અને નાના વેપારી પાસેથી ખરીદી કરવા સ્થાનિક અર્થતંત્ર મજબૂત બને છે અને તેમનો રાહકાર વધે છે તમને કઈ કેવા માંગો છો એમના વિ
બ સારી વાત કરી તમે, કે આપણે માર્કેટમાં શાકભાજી મળે બઉ તાજી મળે અને આપણે ખરીદી કરવા જઈએ છીએ. અને આપડે ખરીદી કરવા જઈએ ત્યારે ખબર છે કેટલો ભાવ કેતા હોય છે. શાકભાજી વાળા બહુ ભાવ કરે તો ભી આપણેે ઓછો કરાવીને આપણે લઈએ છેએ શાકભાજી અને બજારમાં જઈએ તો આપણેે અ આપડે કપડાં ખરીદવા જઈએ છીએ અને કપડા ખરીદવા જઈએ ત્યારે તો તમને ખબર કેટલા મોંઘા મોંઘા ડ્રેસ સાડી એને એવું બધું મળે છે તો આપડણે ખરીદી કરવા જઈએ ત્યારે આપણે ખબર છે એક ડ્રેસ બે બે હજારના ત્રણ ત્રણ હજાર ના મળે છે સાડી જોવો તો બઉુ મોંઘી ત્રણ ત્રણ ચાર ચાર હજાર ની મળે, આપ માર્કેટમાં જઈએ ને તો આપે બ સસ્તું મળી જાય એમ કે આપણે બજારમાં બે લારી ઉપર હોય ને, જેમ કે એ લોકો કપડા વેચતા હોય અ ડ્રેસ છે સાડી છે એવું બધું વેચતા હોય ને બહ એમ સસ્તું કરીને બી આપી દે અને આપણેે દુકાનમાં લેવા જઈએ ને તો આપડે બહુ મોંઘુ મોુંંઘાઈમાં આપે છે ડ્રેસ ને એવું બધું અને આપણે બજારમાં જયારે જઈએ તો આપણે એમ એમ નહી વિચારીએે કે આપણે ક્યા આ વસ્તુ નહી ખરીદી આપણે જે પસંદ થઈ જાય ને એ આપણેે, ખરીદી જ લઈએ છીએ બજારમાં જઈને અને સાડી તો આપડે જોઈએ ને અ એટલી મસ્ત મસ્ત મળતી હોય બે બે ત્રણ ત્રણ હજારની સાડી હોય છે તે બી આપણેે ખરીદી લઈએ છે બજારમાં જઈને તમે શું કેશો?
હા તમે જે કીધું તે બધું બરાબર છે, મારી વાત સાચી છે, મેં પણ તમને એમનામાં માંગુ છું અન્ય વસ્તુઓ મોટા મોલકની સંસ્થાના નિમા લોકો. માર્કેટમાંથી. એસી વિશે અને લગ્ન જ વસ્તુ વધુ સરળતાથી મળી રહે છે. વિવિધતાથી ગુજરાતના લોકલ માર્કેટમાં કપડા ઘેણા, માટીના વાસણો અને ખાદ્ય પદાર્થના વિશાળ વિવિધ પલવ છે, જેમ કે આપણે આપડે બધા લોકલ વિષયમાં બધું જ મલી જાય છે. કઈક પણ વસ્તુ આપણને જો લેવું હોય તો એમને તા મલી જાય છે. ને એમનો જે ભાવ તાલ આપડે આપેડે કઈ પણ હિસાબે આપણે કરી શકીએ છે, જે હિસા બે આપનેને જે જરૂર હોય તે તમને શું કેહેવામાં
બઉ સાચી વાત છે, આપડે ખરીદી કરીએ છીએ અને જો તો આપણે ડ્રેસને એવું બધું સીવા મૂકીએ ને તો ભી આપડે બહુ મૂઘામાં થઈ જાય છે, હમણાંની તો, બોવ સિલાઈ બી વધારે લે છે, આમ આપડે ટેલર લોકો આપડે જેમ કે બ્લાઉઝ સિવે એના બી કેટલા અ હજાર રૂપિયા જેવા તો હવે સિલાઈ થઈ ગયા છે, અને ડ્રેસના જોવ તો ડ્રેસના બી એ જે ભાવ થય જાય છે, જે જેવો જેવો ડ્રેસ હોય એવી અ સિલાઈના પૈસા હોય છે. અને તમે બજારમાં તૈયાર લઈ આવો ને એના બી આપણે તૈયારીના આવીએ તો બી આપણે એનામાં સિલાઈ કરાવવી બોવ જરૂરી હોય છે, કારણ કે સિલાઈ ની કરાવેલી હોય તો આપણે ડ્રેસના અ ડ્રેસમાં આપડે ફાટી બી જાય છે, અમુક ટાઈમે સિલાઈ નીકળી જાય છે, તે આપણે બધી સુરક્ષા આપણે કરવી કરવી કરીએ છીએ ઘરે લાવીને બી આપણે જે બહારની ખરીદી કરીને લાવએ છીએ તો આપડે સસ્તામાં જ લેવું જો એ કોઈ બી આપણે ડ્રેસ લીએ છીએ સાડી લીએ છીએ તો થોડી સસ્તામાં જ કરાવીને લેવી જુએ બજારમાં. આપણાથી છેતરપેટી બી થઈ જાય છે, કોઈ દિવસ એમ આપણે લેવા જઈએ તો આપણે વસ્તુ ખરીદીએ ત્યારે છેતરપીડી થઈ જાય છે. અને આપડે બજારમાં જઈએ તો આપડે કોઈ ફલ ફ્રૂટ એવું લે તા હોય તો બી કેટલું મોંઘું મળતું હોય છે, એના કારણે આપણે ઓછું અ મતલબ વધારે લઈ પણ નથી શકતા એટલે અ જેમ કે સફરજન છે, દાડમ છે, પછી અ અ સંતરા છે. એવું બધું તો હમણાં મોગુ જ હોય છે, અને કેરી આવે એટલે કેરીની સિઝન મા કેરી બી કેટલી મોંઘી હોય છે, બજારમાં લેવા જઈએ અને આપડા ઘરે અયા ગામમાં તા કેવું ઘરે અંમ ઝાડ હોય ને તે કાચી કાચી કેરીને ઉતારીને પકવાડીને બી ખાઈ શકીએ છે, એ લોકો ઘરે અને આપણેે બજારમાં લ લેવા જઈએ તો કેટલું મોંઘુ પડે તો બઉ જ હમણાં તો કેરીની સિઝનમાં તો કેટલી મોંઘી છે, કેરી બજારમાં આપણા તમે શું કેશો?
હા તમે જે કીધું કે સાચી વાત છે, મેં પણ એમને કેવા માંગુ છું કે બ જારમા ઘણી બધી દુકાનો હોય છે, હોય છે, બજારમાં એક એવી જગ્યા છે, જ્યાં આપણે બધા ખરીદી કરવા માટે જઈએ છે, આપણે શાકભાજી, કપડા, પુસ્તકો વગેરેની ખરીદી કરવા માટે બજારમાં જઈએ છે. બજારમાં ખુબ જ ભીડ જોવા મળે છે, ખાસ કરીને બજારમાં ભીડ જોવા મલે કેમ કે તા શાકભાજી, કપડા અને પુસ્તકો બધું મલે છે, એટલે ત્યાં ઘણી બ ધી લોકો બધા આવે છે, એટલે ભીડ જોવા મળે છે, બજારમાં બજારમાં બધા લોકો ખુબ જ વ્યસ્ત હોય છે, કેમ કે બજારમાં બધા સામગ્રી લેવા જાય છે, એટલે શાકભાજી પર પુસ્તકો કંઈ પણ લેવા જાય એટલે બધા યસ રહે છે બીજી રહે છે લોકો કેટલાક લોકો બજારમાં સામાન વેચવા જાય છે અનેને કેટલા લોકો લેવા જાય. ક્યારેક મારા પપ્પા સાથે બજારમાં જાઉ છું ત્યારે મે પણ જોઉ કે બધા લોકો બહું આવે છે કપડા ને ખરીદી રી પુસ્તક નહી ખરીદી પર નહી ખરીદી એ લેવા માટે આવે છે ન તો મારા પપ્પા સાથે જઉં છું મને બજાર માંથી ખરીદવામાં ગમે છે મને ફળો શાકભાજી અને જયારે મેં જાઉં હું તો મા પપ્પા ને કેવું છેું કે પપ્પા મને પણ ગમે છે આ વસ્તુ તો મને પણ લઈ આપે. બજારમાં આપણાને બધી જરૂરતો નો સામાન ઉપલબ્ધ કરવાવે છે બજારમાં બધું જ મળી જાય છે આપણાને આપણાને બજારને સ્વચ્છ રાખવું જોડ એટલે બધામાં આપડે ગંદકી કરવું જરૂરી નથી કેમ કે ત્યાં ગંદકી હોય પછી બજારમાં જવાનું પણ ઈચ્છા નુ અને પ્રદુષણ બી વધે છે એના લીધે સ્વછતા અને સસ્તા રે છે સારી એટલે આપણે ગંદકી નહી કરવા જોઈએ તમે શું કેવા માગો.
સાચી વાત છે આપડે બજારમાં જોઈએ તો આપડે પબ્લિક બી વધારે જોવા મળે છે અને બજાર વધારે નહી હોય ને તો સારું બી નહિ લાગે એમ જવાનું બી. જેમ કે આપણે આપડે આપડે માર્કેટમાં જે કોઈ રવિવાર માર્કેટ લાગે છે. કોઈ સોમવાર માર્કેટ લાગે છે જો તોતા કેટલું સસ્તું મળી જાય છે એમ કોઈ સેલ લાગેલો હોય સેલમાં આપણેે કપડા ખરીદી એ છીએ જેમ કે પ્લાઝા છે ટી શર્ટ છે. એવા ઘરના નાના મોટા કપડા એમ મળી જાય આપણેે સેલમાં જઈએ તો અને ઘરની વસ્તુઓ બી મળી જાય એમ જેમ કે
જેમ કે આપડે કોઈ નાની મોટી ઘરની વસ્તુ જોતી હોય તો આપડણે સેલમાં જઈને લઈ આવીએ છીએ કે આપણે કોઈ બી વીસ વીસ રૂપિયાની વાળી બી વસ્તુ મળે તે લાવીએ છી જેમ કે આપણા ઘરમાં કોઈ પગ ન છણિયું હોય જેમ કે પોછા લવાવું હોય જેમ કે આપણા ઘરમાં કઈ વસ્તુ જરૂરિયાત હોય તે તો આપણે સેલમાં જઈને લઈ આવીએ છીએ તો બહુ સારું પડે છે અને આપડે જોઈએ તો કપડાં ભી બહ એમ સેલ માં જઈએ તો સસ્ તા મળતા હોય છે ત્યા ટોપ છે ત્યા પ્લાઝો છે લેગીસ છે એવું બહ સસ્તું મળતું હોય છે ત ના એટી નાઇનમાં અને બઉ એમ સેલ અમુક જ ટાઈમ લાગતો હોય છે બજારમાં જયારે અ બહાર ન સ્ટોક આવે ને નવો અને જૂનો સ્ટોક નીકળે ત્યારે એ લોકો નાઇન્ટી નાઈન કરીને લમાં વેચે છે લોકો ના નામાં મસ્ત ઘરની વસ્તુ બી મળી શકે છે ઘરમાં આપણે સજાવા માટે કઈ તોરણ મળે છે અને કોઈ ઘડિયાળ છે પછી કોઈ આપડ બેગ જોતી હોય તો મળી જાય છે ત્યા, અને અ આપણે કઈ વસ્તુ મુૂકવા માટે બી જોઈએ ને તો બી મળી જાય અને કવર બી મળી જાય છે. આપણે ચાદર ના ચાદર છે પછી, કોઈ અ સક્યા ના કવર મળે છે પછી, શું પડદા મળી જાય છે પછી આપડે ફ્રીજ ના બી પડદા મળી જાય છે નાી નાનમાં જઈએ તો આપડો બહુ ફાયદો થાય છે આપણે સેલ હોય ત્યારે જવામાં બજારમાં બહુ મજા આવે એમ તમે શું કેવા માંગશો
હા તમે જે કીધું તે બધી વાત સાચી છે અને પણ માનું છું તમે જે પણ કીધું તે મ હવે કોને ખબર કે હા તમે કીધું કે બધી સાચી વાત બજારને એક માર્કેટ તરીકે પણ આપણે ઓળખે છે. આપણે માહિ તરીકે બેસે છે. મેં મેં તમને જે કીધું તે બધું તમને સારું લાગ્યું.
હા બહુ સારું લાગ્યું.
સારું થેન્ક યુ.